હ
કે
હેલો
હલો
હા કેમ છે
મજામાં તું કેમ છે
હું પણ મજામાં છું
હું કર્યા કરે
બેઠેલી છું તું શું કરે છે
હું પણ બેહેલી છું
હવા ખાઉં છું મેં તો તાજી તાજી હવા
હું બાસી હવા ખાઉં છું
કેમ બાસી હવા ખાય છે તાજી હવા ખાય એટલું સારું પવન ચાલી રહ્યું છે
મારી ઘરે બાસી હવા આવે છે ને એટલી તો તું તું તાજી ખાય છે તો હું પણ તાજી જ ખાઉં છું
હું તો બાલ્કની માં બેસી ને તાજી તાજી સ ઠંડી ઠંડી હવા ખઉ છું
હું ટેરિસ માં બેલી છું મસ્ થવા ચાલે છે્યાં બેઠેલી છું
ટેરિસ ના પા પાણી ના ટંકી પર બેસેલી છે કે હું
હા ત્યાં જ બેઠેલી છું
જોજે કઈ પડી નહી જજે
નઈ નહી તું બધું જ દેસે તો પડી જ જાઉં
હું કેમ બદવા દઉં તું મારી મિત્ર છે તને બદવા થોડી આપું મેં તો દુઆ આપું
હ તો હું દું આપ્યા કરે મને તું
તને ખબર છે આજુ ના મારે આજે મારી ઘરની પાસે એક વાળ વાડ વાળલી આવેલી હતી
હા તો મારી ઘરે મારી મારી ઘરે પાસે
કેતી હતી વાળ ની બદલા માં બર્તન લઈ જાઓ
હા મારી ઘરે મારી ઘરે પાસે આવેલી હતી
પણ મે મે મેં નહી કઈ આપેલું આપેલું મારી મારી પા
તો મારી મારી ઘરે પાસે આવેલી હતી તો મારા પપ્પા ન મોબાઈલ હતું તે બહ ના બહુ પુરાનું હતું અને ખરાબ થઈ ગયું હતું તો હું લઈ જઈને અને બે આને દઈને અને બર્તન એક એક ચમ્મચ હતો અરે એક પ્લેટ હતો અને લઈને આવી ગઈ અમારા મમ્મી બહ ખિચાઈ કર કે સળલો બર્તન લઈ આવે અને મોબાઈલ દી આવે
એ તો તું બઉુ ખોટું ખાઈ ગય એવું થોડી કરવું જોઈએ એ લોકો તો બધા લૂંટવા વાળા હોય છે.
હા તો વાત સાચી વાત છે.
એટલું મોબાઈલ આપીને એક પ્લેટ અને એક ચમ્મચ આપીને તને ચાલી ગઈએ તો
હા ચાલી ગઈ એ હું કરું
બનાવી ને આ સારા દામમાં વેચી દેશે.
હા તો મારા થી તો બહુ બળી ચૂક થઈ ગયું ને
એ એવા બધા લોકો પર વિશ્વાસ નહી કરવો જોઈએને એ બધા તો એ બધા તો લૂટવા વાળા હોય. આખો દિવસમાં ખબર નથી કેટલા લોકોને લુટે તો હોય એ લોકો હેલો
તો સારું કહે છે
તો તે આટલી મૂર્ખાઈ કેમ કરી?
હ કરી દ મારા દિમાગ જ
તારી પાતું તો એટલી હોશિયાર છે તો પણ આવી મુર્ખાવી કરી દીધી?
હા તો હું કરું મારા પપ્પા પણ બહુ જ મને ગુસ્સા કર્યા મારા પર મારા પર
કેવા મોબાઈલ હતા નાનો કે મોટો?
નાનો હતો ડબ્બો મોબાઈલ
તો પણ નાનો હતો તો પણ એવું થોડું કરવું જોઈએ.
હા તે જ તો
એ બધા તો રોજે જ આવે એ લોકોનું તો રોજનું કામ હોય છે લૂંટવાનુ
હા તો છે
એ એ બધા પર નહી કરવું જોઈએ એવું બધું
હા તો આવે અને લૂટ ગઈ
એચ નાાનો નાાનો પ્લેટ આપી ગઈ ને તને એ તો વીસ રૂપિયા નું મળે છે માર્કેટમાં
રૂપિયા તો મળે છે પણ નહી મળે મારા તો આ બીસ ને ત્રીસ રૂપિયાના મળી જ જાય
હવે એ મોબાઈલ કેટલામાં વેચશે એ તને ખબર છે બસો ત્રણસો રૂપિયામાં વેચશે
હા તો સાચું કેહે છે હું કરું?
હવે શું હવે તો તું એ કરી દીધું જે કરવું હતું તું એ કરી દીધું.
વાપસ તો નહી આવેને
એ પછી થોડું વાય હવે એ ક્યાં ગયેલી હશે હવે તો ખબર નહી પડે.
તે બુઢી આઈને મને લૂંટી લીધીને ચલી ગઈ આના તો જો ભહસે તેજ
એ લોકોનું એવું એ કામ જ છે આખા ગામમાં ફરી ફરી કરીને એવું કરે છે આખા દિવસમાં કમ કમ થી કમ તો દસ વીસ લોકોને તો આવું કરી દે
હા લૂંટી લે છે અને
એ તો સાયબર ક્રાઈમ જેવું થઇ ગયું છે.
હા તો બુઢિયા આવશે ને તો હું એને કેશું કે મારો મોબાઈલ આપ
હવે હવે નહી મળે તને તો ખબર નથી ક્યાં પહોંચી ગયું હશે.
તો પતા નહી ગા તો સારું સાચું કહે છે તું પણ
એ તો પચી ગયા હશે બીજાના હાથમાં એ બીજા પછી બીજા ને વેચે એ રીતે ક્યાં પહોંચી જાય તને ખબર જ નહી પડે.
તો ભુળિયા આવશે નહી ને એટલે નહી તો આવશે તો હું તો પકડી લેઉ ત અને
પ્લેટ કઈ વજન વજન છે કે નહી નહી નહી મળ
અને દમલકો છે
હા તો એ વીસ ત્રીસ રૂપિયા વાળા પ્લેટ સમાવી ને તારાથી બસો્રણસો રૂપિયા વાળા મોબાઈલ લઈ લઈ
હા આરામ સ બસો રૂપિયા તો આવતે
શું મળિયું તને તારું તો તારું તો નુકસાન જ થયું
હા નુકસાન જ થયું સાચી વાત
ગરીબી મા આટા ગીલા કરી નાખી તુ
હા ત બસો રૂપિયામાં તો હું હું ખાઈ લેઉ હું
હવે તો સારૂ થતો હશે તને
હા પછતાવા હોય છે હું કરું મેં જલ્દીનું કામ
છોડ જવા દે એ એજ સોચ કે બસો રૂપિયા ગુમાઈ ગયા
હા ગુમાઈ ગઈ આ બુઢિયા ના ધૂને જ ગુમાઈ દવ
તારી મમ્મી બઉુ ખીજવાય તારા
બો બો બો ગાડી પર દેવ અને હું બોલી નહી કા બહ બોલે મને હજુ ફોનની વેજુ ફોન નહીં કરેલી હતી તો બહુ ગુસ્સા કરે કરતી હતી મારા પર હજુ હજુ ખાય આજુ ખાાઈને સોઈ સઈ ગ આજુ ઉઠશે ફિર ગુસ્સા કરશે
છોડ જવા દે મમ્મી છે થોડું તો ખીજવાય જ
હા આ તો છે મમ્મી તો છે
કામ હું ચાલી રહ્યું છે
કઈ નહી તું બતા ત ત તુ હુ કરતી
મા મે મારા ઘર પાસે પણ આવેલી હતી પણ મેં બધું પર વિચાર જ નહી રાખો એટલે મેં નહી ક્યું મારા ઘરમાં પણ બે ત્રણ ખરાબ મોબાઈલ પયડુ હતું
મારા ઘરમાં ફક્ત પણ છે પણ આ નાનનું હતું અને મોટું પણ હતું ત્રણ મોબાઈલ છે મારા ધરા પણ
જોજે કાલે પછી આવે તો મોટો મોબાઈલ પણ નહી આપી દેજે
ની ની ની આટલા તો થઈ જાય અને કેલી આ કેલી હતી કે મો તો મોબાઈલ હંસે તો મને મને દેજ દીજે દેજે
એ કહીને ગયલી છે તને
હા મેં કઈ હા હા મોટો મોબાઈલ હશે તો મેં ત
થતું હોય તો જ તો એ તું એક તેને કહેલું કે મોટો મોબાઈલ આપજે
હા તો છે તમે કે મે કહેલી ની ની મોટું મોબાઈલ તને થોડું તને થોડી આપું તો બેચી કાઢું તો કેતી ની ની મને આપજે અને મેં કઢાઈ આપું તને
મેં કઢાય વઢાય કઈ નહી
મેં બોલી ની ની મારી મમ્મી બહુ મારશે મને
હવે એ આવે તો એ એને તું બોલી દેજે કે લૂટી ને ચાલી ગઈ મને
હા તો લૂંટીને જ ચાલી ગઈ
મારી મમ્મી તારા તારા લીધે મારી મમ્મી કેટલું મારા ઉપર ગુસ્સો કર્યો
હમ્મ તો હું કર મ તો ચલી ગયા ચલે ગયા
તારો નાલો ભાઈ પણ ગુસ્સો કર્યો હશે
હ
નાંધલો ભાઈ તારો
મારા નાલો ભાઈ તો બહ હસ્યા કરે મારી ઉપર કે ડાફર છે તું ડાફર તને કઈ નહી આવે
સારો કીધો પડે તો સારું છે સારું બયલું તો એવું હરકત જ તું એ કર્યું છે તો
હા તો્ છેે ડાક્ટર તક છું જલ્દી નું કામ શેતાન નું કામ ને
તું તો એ એમ તું ક્યારે કર્યું
હું પડીીને આવું અને આ છેલ્લા આવતી અને બાલ ના મોબાઈલ બાલપ મોબાઈલ મોબાઈલ પબાલ મોબાઈલ પે બર્તન મોબાઈલ પે બર્તન તો હું ગયેલીો દોડી દોડીને ગઈ અને મોબાઈલ ની કાઢી અને બેઠી શીકાય હું બેગ પણ હ ઉતારીલી અને દોડી દોડીને આ આવી ઘરે અને ભાઈ નીકાળી કબાટ માંથી અને ગઈ બેચી કાઢી
એટલી જલ્દી થી હતી તેને કે તો ફ્રેશ પણ નહી થઈ ત જ મોબાઈલ લઈને વેચી કાઢી
દોડતી દોડતી એમલી આ માસી હું હું આવું છું મોબાઈલ લઈને
કોઈ નથી કોઈ નથી હવે જે થવાનું હતું એ તો થઈ ગ
હા તો થઈ ગયું ને ગું કરી શકું એમાં
પાગળ જેવી હકત કર્યું તું એ કોમેડી પણ છે તું
હા તો છૂટ થોડુંક બાજુ તો છૂટ આટલું તો હો જ જઈએ ને
વરસાદ આવવા વાળું છે એ
બો બો હા હું તો જાઉ છું ન પ બહુ તેજ આવવા વાળું છે વર્તન છાતા લેને ગઈ લકન મારા મારી મમી ચિલ્લા છેિલ્લા આવે ભીગી જાાવ તો
હ જો પૂરું વરસાદ નું મોસમ બનાવી લીધું છે આકાશમાં કાળા બદલ ઘેરાઈ ગયા
હા હજુ વરસાદ હોય
પક્ષીઓ બધા ઉડે છે છુપવા માટે જુએ છે કે ક્યાં છુપાવ અમે લોકો
કદ ઘા થ તો
ચાલ તો પછી વાત કરીએ આપડે
હાઠક ઠીક બાય